જૈસે કૃષ્ણ. બોલો. આપણી વાત અધિક માસ ના વિષય આપણે ચર્ચા કરીએ. છે.
હા, હા, હા, હા તો અધિક માસમાં તમે શું કરો છો.
એજ અમે સૂર્ય સુધી કરીએ પછી કથા વાર્તાઓ સાંભળીએ ખેતર ખેડીએ. આંબૂળું જંબૂળું. છોકરાઓને બહુ ગમે છે. કરીએ તો સાથે. તમારામાં કેવી રીતે કરો છો?
હમ્મ હમ્મ હમ્મ અધિક માસ તો તમને ખબર જ ખબર છે કે અધિક માસનું એટલે શું મહત્ત્વ છે એ એટલે કેવી રીતે આવે છે એ.
ના ના તમે માહિતી આપો.
અધિક માસ છે ને એ દર ત્રીજા વર્ષે આવે છે ત્રીજો વર્ષ એટલે ત્રીસ મહિના પૂરા થાય, પછી જે એકત્રીસનો મહિનો આવે છે, એને અધિક માસ કહે છે. એટલે એમ કે છે ત્રીજા વર્ષે આવે છે એ. તો એકચુલી એમાં એનું શું હોય છે કે દરેક મહિનામાં એક બે થી થી એક બે તિથથી તૂટતી હોય છે ક્ષય હોય છે ને એવું બધું હોય છે, તો એ જે એવી રીતે ત્રીસ મહિનાની એક એક તિથિ ભેગી થાય, અને એ ત્રીસ દિવસ જે બાર મહિના છૂટા પડે છે, એનો એક અલગથી મહિનો બને છે ને અધિક માસ કહે છે એટલે સુધારાનો મહિનો છે એવું કહે છે અને. અને એ અધિક માસ છે એ એને પરસોત્તમ ભગવાનનું નામ આપેલું છે એટલે એને પરસોત્તમ ભગવાનનું નામ એટલે આપ્યું છે, કે એ મહિનાનું કોઈ નામ નહોતું, તો તો એકવાર આ અધિક માસ ભગવાન પાસે જઈને કેહે છે. કે દરેક ભગવાનના દરેક મહિનાના નામ છે કારતક માક્ષર પોષ મહા, ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ અને આંસો શ્રાવણ ભાદર અને આંસો, તો એ મા કોઈ નામ નથી મારા કોઈ અધિષ્ઠાતા દેવ નથી તો મને લોકો કેવી રીતે પૂજા કરે મારી, અને મારું શું નામ છે તો પછી કૃષ્ણ ભગવાન છે વિષ્ણુ ભગવાન, એને એનું નામ આપે છે કે, આજથી તારું નામ છે એ પરષો તમ ભગવાન રહેશે એટલે એ મહિનાને આપણે પરસોત્તમ પણ એમ કહીએ છીએ, તો એના એમાં એટલે પરસોત્તમ મહિનામાં શું છે કૃષ્ણ ભગવાનની પૂજા પાઠને એવું બધું બહ કરવાનું હોય છે, અને બધા તમે કેવી રીતે કરો છો?
બરાબર છે અમારામાં પણ એજ છે કે પુરુષોત્તમ ભગવાન એટલે કૃષ્ણ ભગવાન નું જ આપડે વધારે પૂજા પાઠ કરીએ છે વિ વિષ્ણુ ભગવાન ન કૃષ્ણ ભક્ત. જે આપણે કહીએ.
હા હમ હમ હ હ અને કાંઠા ગૌરમાંની પૂજા કરે છે. પાંચ જે આપડા પાંચ પાંચ જે આપણે મુખ્ય મુખ્ય દેવ છે શંકર ભગવાન છે, સૂર્ય ભગવાન છે, માતાજી છે, ગણેશજી છે, એમ પાંચ દેવને પાંચ ઢગલીઓ કરી અને વિષ્ણુ ભગવાનનું સ્થાપન કરે છે અને એ કાંઠા ગુરમાંની પણ પૂજા કરે છે આમ તો નદી કિનારે પૂજા કરે છે કાંઠા ગુરમાંની પણ હવે ના સમયમાં તો નદીક કિનારે રોજ પૂજા પાઠ કરવા જાઓને બધું મુશ્કેલ થઈ જાય છે. તો કોઈ ધાર્મિક સ્થળ હોય. મંદિરમાં હોય ત્યાં કરે અથવા તો કોઈના ઘરે પણ કરે છે અને એવી રીતે પાંચ જે અધિષ્ઠાતા આપણા દેવ છે એમની પૂજા કરે અને કાંઠાાગોરમાંની વાર્તા કરે છે પછી અધિક માસ નું મહાતમ વાંચે છે એની જે રોજની અલગ અલગ વાર્તા હોય છે રોજનું અલગ અલગ એનું મહત્ત્વ હોય છે અને ખાસ તો વિષ્ણુ સહસ્ત્ર નામનું બહુ મહત્ત્વ છે આ દિવ આ મહિનામાં રોજ વિષ્ણુ સહસ્ત્રના નામ કરે છે બારમ અધ્યાય જે ગીતાજીનો જે બારમો અને પંદરમો અધ્યાય છે એનું પણ બહુ જ મહત્વ છે તો એવી રીતે કરે છે અને તમારામાં શું બીજું કરે છે.
ના તમે બરાબર કીધું કે આમાં આપણાને બાર મો વધ્યાયને પંદર મો વધ્યા મારાથી તો હજે કઈ બચાવવાનું ચાલુ નથી કર્યું. હું ખાલી કથાઓને વાત તો જે રોજની પૂજા થાય છે એ રીતે જ કરું છું. યુટ્યુબ પર પણ એક જસ મે ચાલુ કર્યું હતું, પંદર મોધ અધ્યાય.
હમ.
તે રીતે વાંચવાનું થઇ ગયું હતું.
હમ ના એ બરાબર છે અત્યારે તો શું છે હવે ડિજિટલ જમાનો થઈ ગયો છે. તો હું પણ ઘણી વખત એમ જ કરું છું બેસીને વાંચ ચવાનો ટાઈમ ન મળે, તો કિચનમાં કે ઘરમાં કંઈ નાના મોટા કામ કરતા હોય તો ત્યારે શું છે ફોન ચાલુ કરી દઈએ, તો એમાં બધું ભગવાનનું ભ્યા કરે. પ અધ્યાયને એમ આપણે ભલે બેસીને ન કરીએકીએ, પણ મનથી તો આપણે ભગવાનનું નામ લેતા જ હોઈએ, એટલે એ એ આ મહત્વ જે આ મહિનાનું મહત્ત્વ જ એ છે કે તમે કાંઈ, અધિક મહિનો એટલે જેમ બને એમ ભગવાનનું વધારે પૂજા પાઠને એવું કરવું એમ, આમાં વનભોજનનું પણ બહુ મહત્ત્વ છે બધા બૈરાઓ જે બધા ભેગા મળે, આંબૂડું જાંબુડું કરે અને એ લોકો નદીએ ના નદીએ નાહહે છે ને નદીએ નાહવાનું બહુ મહત્ત્વ છે તો નદીએ નાહય, અને ત્યારે જ લોકો જમવાનું બધું લેતા જાય છે અને વનભોજન કરે છે, દેવદર્શન કરે છે મેં સાંભળ્યું છે, મુંબઈમાં એક સાતાક્રુઝમાં કે પાર્લામાં કક પરસોત્તમ ભગવાનનું મંદિર છે એ કેહે છે, કે એ અધિક મહિનામાં જ ખુલ્લે છે, તો મને લાગ ગ છે કે એનું પણ બહુ સરસ મહત્વ છે, કે અધિક મહિનામાં જે પરસોત્તમ ભગવાનનો મહિનો આવે છે અને એના દ્વાર ખુલે છે, તો ભાવિકજનો એના દર્શન કરવા દર્શનનો સારો લાભ લે છે, તમે ગયા છો કોઈ વખત ત્યાં આગળ?
બરાબર છે. જે સન્યાસી આશ્રમ જે જ ચોપાટી તરફ છે, આ હર ત્રીજા વર્ષે અહિયાં પુરુષોત્તમ ભગવાનની એટલી સરસ મૂર્તિ છે, અને એ ફક્ત અધિક માસ મહિનામાં જ ત્રણ વર્ષે ખુલે છે, તો એનું બહ ખુબ જ મહત્વ છે, અમે દર વર્ષે અમારા પરિવાર બધા ભેગા થઈને અમે ત્યાં દર્શન કરવા જઈએ છે. અને એમાં આપડે તુલસી સી વગેરે એમાં બધા લોકો એની પૂજા કરે છે, ત્યા શિવલિંગ ના પણ ઘણા મસ્ત બધું બનાવું છે જે આપણે, યાત્રા કરવા જઈએ એટલું સરસ રીતે ત્યાં બહુ મોટું મંદિર છે, અને જેથી તમે કીધું કે પેલા તો નથી એ જતા ને હવે આપણેે જે શહેર માં રહીએ છેએ તો ત્યાં એવું પોસિબલ નથી શક્ય નથી, એટલે પછી બધા લોકો બિલ્ડિંગ ના નીચે જ બધા ભેગા થઈને એવી જ રીતે પૂજા કરીે છે તો બધાનો સાથ હોય છે. તો પૂજા કરવાની મજા જ અલગ હોય છે.
હમ હમ હમ હક. હું તો હમણાં તો ઘરે જ કરું છું હમણાં તો કે બહાર જવાનો મને મેળ પડતો નથી પહેલાં મેં વિચાર્યું હતું કે મંદિરે કેમ જાશું, પણ પછી ભગવાનનો નિયમ લઈએ ને પછી નિયમ આપણાંથી પૂરો ન થાય ને તો મનમાં પછી આપણને, સંદેહ આવ્યા કરે કે ભાઈ આમ ન થયું એટલે આમ ના થયું તેમ ના થયું. એટલે મે પછી માનસિક પૂજા ન જ રાખ્યું છે, હમણાં થોડા દિવસ પસી રાખીસું. કે બહારને એમ જતા નથી, પણ આવી રીતે એમ વિચાર છે કે એકાદ દિવસ બનશે તો ક્યારે જવા નું નક્કી કરીસુ. પરસોતમ ભગવાનના દર્શન કેમ જાશું, અને વન ભોજન માટે મને વિચાર છે જો જવાય તો જાશું નનીતરજ ભગવાન ની ઈચ્છા થશે ત્યાર જશુ. અત્યારે અમે જે જગ્યાએ રહીએ છી ને ત્યાં આગળ બધું, વનરાયને એવું બધું હતું. છે તે ગ્રીનરી છે ઝાડ પાાનને એવું બધું સરસ છે, તો અહીંયા પણ એમ થાય છે કે એકવાર ઝાડ નીચે બેસીને જમી લઈએ તો એ પણ એક વન ભોજન થઈ જશે એવું એમ, વિચાર આવે છે. અને બહાર જવાનો મતલબ શું કે ઘરની તમે જંઝાણમાંથી થોડા ફ્રી થાવ અને મન ને શાંતિ મળે. થોડું નામ લઈ શકો, અધિક મહિનો છે એ તો ત્રણ વર્ષે એક વખત આવે છે, તો જેટલું બને એટલું તમે આ મહિનામાં કરી લો તો એ બીજા બધા તમે જે પૂજા પાઠ કરવા મેળ આવે. એ કરતા થોડું વધારે ફળ મળે છે, એવું બધું ધર્મના પુસ્તકોમાં કેહે છે.
એ તો તમારી વાત સાચી છે વન ભોજન કરવું જરૂરી છે ઈવન અમે લોકો તો, જારે પણ અધિક માસ આવે છે, ત્યારે પેલા પાણી ના કુંડ હોય છે ત્યાં નાહવા પણ જઈએ છે એ ભ આપડું સ્નાન થઈ જઈએ. અને બધી મજા આવે છે. કુંડ જે છે. તે પણ એટલીસ્ટ એ બાને આપડા દર્શન થઈ જાય છે પિકનિક જેવી પિકનિક છોકરાઓ સાથે થઈ જાય છે ને આપણું પૂજાનું કામ પણ સાથે સાથે થઇ જાય છે બધું કામ થઇ જાય સે.
શ્રાવણ મહિનામાં જેમ શંકર ભગવાન ની પૂજા કરે છે ને એમાં. પરશોત્મ મહિમાં વિષ્ણુ ભગવાનની કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે તો બૈરાવો સવારે તો પૂજા પાઠ કરે પણ સાંજના ટાઈમે જો ફ્રી હોય સિનિયર સિટીઝન લોકો હોય એટલે ઉંમરલાયક એ લોકો તો પછી સાંજે પાંચ છ વાગે ને એમ શું કરે તો એ લોકો સાંજે સાંજના બધા બૈરાઓ ભેગા મળી ઘર પાસે અને કૃષ્ણ ભજનને એવું બધું કરે છે તો એ પણ એક બહુ સરસ છે કૃષ્ણ ભજન તો સાંભળવા આપણને મજા આવે. એટલા ગમે ને કે એમાં એના કૃષ્ણનું આખું બાળ લીલાથી માંડી ને બધું વર્ણનને એવુ એમાં આવે આવી જાય છે એના શ્રી કૃષ્ણ શરણ મમ્મના એકસો આઠ પાઠ મણકા છે એના પછી શ્રીનાથજી નું એનું છે અને કૃષ્ણ ભગવાન સાથે તુલસીપત્ર તો રાખે જ છે ને પ્રસાદ જ્યારે ધરાવે છે ત્યારે તુલસીપત્ર રાખે છે અને જ્યારે કાંઠાાગોરમાંની કે વિષ્ણુ ભગવાનની શાલીગ્રામની પૂજા કરે છે ત્યારે તુલસીપત્ર તો એને મૂકવું જ જોવે જાય જો તુલસીપત્ર ન હોય તો એ પ્રસાદ રૂપી ગણાય સે.
એતો વાત સાચી છે તુલસી પતણો બવ જ એ જ મહત્વ છે. એટલે આપડે દરેક થાડ ધર એમાં તુલસી પત્ર તો આપણે મૂકીએ જ અચ્છા.
કૃષ્ણ ભગવાન છે એનું એક એના તો એક હજાર નામ છે જે વિષ્ણુ સહસ્ત્ર આપણે કરીય છીએ વિષ્ણુ સહસ્ત્રનો એક પાઠ પણ એક બહુ સરસ છે લાંબો છે અને કથા વાર્તા તો બધા મળીને સાથે કરતા જ હોય છે. છે અને પૂજા પાઠ આર જય કના કાળા એની જે આરતી છે એ પણ બહુ સરસ છે નાનકડી એવી છે પણ તમને સરસ રીતે થઈ જાય અને ભગવાનનું એમાં નાનકડી એક આરતી છે, પણ એમાં બધું એનું વર્ણન આવી જાય છે બાળલીલા જે કરી છે ઇન્દ્રનો ગર્વ કર્યો છે કે નંદ યશોદાના ઘરે એને જન્મ લીધો છે, અને એના બધા જે સંત મહંતો છે એ લોકો જેના વેદ પુરાણમાં જે એનું વર્ણન કરેલું છે. બધું જ એની અંદર આવી જાય છે. તે નાનકડી. આરતી પણ તમે માનસિક રીતે પૂજા કરી લો તોય તે કૃષ્ણ ભગવાન સ્વીકારી લે છે, ભગવાનનું તો શું કહેવું આપણે એને મનથી પણ પછી ભલે એની સામે બેસીને પૂજા પાઠ ન કરી શકીએ, તો કાંઈ નહીં પણ મનથી પણ એને ભજીએ છીએ તોય તે આપ આપણને મનથી આમ શાંતિ થાય છે આનંદ આવે છે.
હા એ તો વાત સાચી છે જેટલું આપણે. પૂજા પાઠ કરીએ એટલું આપણું મગજ શાંત રહી છે. અને વિષ્ણુ સહસ્ત્ર તો આપડણે વાંચીયે છીએ, એકાદશીના દિવસે વગેરે તુલસી ચડાવીએ.
તમારી સા અધિક માસની વાત કરી. થોડું સારું લાગ્યું. ફરી વખત આપડે કોઈ નવા ટોપી સાથે મળશુંને કંઈક નવી વાત કરશું. ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ.
આવજો જય શ્રી કૃષ્ણ.